હેલો કેમ છો બસ મજામા તમે કેમ છો. હું પણ મજામા છું.
બીજું શું ચાલે.
હા જમી લી ધુ તમારું.
બસ જમી લીધુ આવે છોકરાઓ આવશે નેવા
હા હું તો બસ કઈ નહી હવે થોડુ જમીને થોડું આમ વોક કરીશ.
શું વાત કરો તો તમે બપોરે આ રેસ્ટ નહી કરતા.
નહી રેસ્ટ કરું છુ પણ બપોરે જમ્યા પછી પણ હું થોડો દસ પંદર મિનિટ વોક કરું છુ કારણ કે છે ને હવે ફિટ રહેવુ ખુબ જ જરૂરી બની ગયુ છે ખાવા પી પા જે આપણે ખાનપાન ના કારણે મતલબ બધુ ડાયાબિટીસ હૃદય સંબંધિત સમસ્યા એવા બધા મતલબ રોગો થવા માંડી જાય છે તેથી નિયમિત એક્સરસાઇઝ અને અ ફિટનેસ પર હું વધારે ધ્યાન રાખુ છું.
સરસ. મારે બી થાય પણ ક્યારે છો છોકરાઓ ના પછાડી થોડુક રહી જાય. સવારે સવારે થઇ જાય જાય પછી
નહી હું તો હા થાય જ છે આપડે ઘરનુ આટલુ કામ કરી એમા આપડે થાકી જાય છે બટ હું તો છેને દરરોજ ઓછામાં ઓછું ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી છે ને વોક કરું છું આ ચાલુ છું આ અને યોગ પણ કરું છું અને કોઈક વાર અઠવાડિયામા એકાદ વાર સાયકલ ચલાવવા માટે પણ જાઉં છુ અને હું વચ્ચે જીમ પણ કરતી હતી પણ હવે થોડા એકાદ મહિના થી જીમ પણ મારું થોડુ બંધ છે એટલે હું સવાર સાંજ વોક કરું છું.
અરે વા અમારે ભી આમ તો રવિવારે અમે લોકો બી જીએ આમ છોકરાઓ જોડે સાયકલ લઈને ના એક્સરસાઈઝ કરીએ. અમને બી ગમે અને છોકરાઓને બી ગમે એ લોકો હાથે ટાઈમ નુ બી એ થઈ જાય છે. પેન્ટ થી જાયને. છોકરા ઓને ફેમિલી ટાઈમ અમાર થઈ જાય આમ એ
એકદમ સાચુ કિધુ એકદમ સા જો આપણેે છે ને આપણા પોતાના માટે છે ને આખા દિવસ માંથી એક કલાક તો આપણા માટે એક્સરસાઇઝ માટે કાઢવો જ જોઈએ કારણ કે શરીર સારું રહેશે તો આપણું આગળનું જીવન પણ સારું રહેશે અને જો એક્સરસાઇઝ કરવાથી છે ને શરીરની જે માંસપેશી હોય ને એ પણ મજબૂત બને અને મોટી વાત એ કે આપણો વજન કંટ્રોલમાં રહે અને ગમે પતે રોગન માં આ લડવાની આપ આપણને શક્તિ વધારે મળે
હા એ તો છે હવે તો ત્યા નામ લાગે કે અની ખાઈ તો બી એમ લાગે વજન વધતું છે ખબર જ નહી પડે એટલે લાગે કે જુએ સવારે વોકિંગ એક્સસૈઝ હવે તો આમ જોઈએ ને અમે બી પ સવારે સવારે જાવ ને એટલા બુઝુર્ગ લોકો ને એ લોકો ન આમ જોઈએ ને તો એટલું આમ સારું લાગે ને કે સવારે સવારે એ એટલ સરસ રીતે તું યોગા વયોગા કરે ને અમે એમ હેપ્પી જોઈને એમ આપણને ફીલ થાય કે ના નામ એ લોકો ને આમ જોઈને શીખવા જેવું છે કે ભાઈ બોડી ને તો ફિટ રાખવા જોઈએ
હા ખરેખર જો આપણેયમ કરીશુંને તો એનાથી આપણું માનસિક શાંતિ પણ આપણને મળે થોડો સ્ટ્રેસ પણ આપણો દૂર થાય અને આપણું મન પણ પ્રસન્ન રહે આખા દિવસમાં અડધો કલાક આપણે કરી એ અને છે એસાઝ કરવા પૂરતું છે ને આપણને આપણા ખાન પાાનમાં પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ
હ તો છે હવે તો ખાવાનું ખાન પાાન તો એમ એટલું બી બહ ગયલું છે જાત જાતનુંું બધું આમ જોઈએ એટલે મન જ આપડું આમ કંટ્રોલ માં રહીએ
હા હા એટલે જ ને હું તો આમ જ ક કે લીલા શાકભાજી ખાવા જોઈએ ફ્રૂટ ખાઓ દૂધ પીઓ દાડો વધારે ખાઓ એટલા શું આપણને પ્રોટીન મળે અને એવા જ વધારે ખોરાક ખાવા જોઈએ આ બધા જંક ફૂડ છે ને એ બધા તળેલા મસા મસાલા વાલા એ થોડું ઓછું ખાવવું જોઈએ અને પૂરતી પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ આ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે
હા ઈ તો છે હવે આપણા થોડાક શું આવે બીજા કામમાં વ્યત થઇ જાય એટલે આ બધું આમ રૂટીન આપણો ભી ઉપર નીચે થઈ જાયમ થાય અ ત્યાર સુધી તો કરીએ જી પણ હવે
નહી મારું પણ પેલા એવું જ હતું અ મારું પણ કઈ રૂટીન ફિક્સ નહી હતું પણ હવે તો મેં નક્કી કરી લીધું છે હું છ વાગે ઉઠું છ વાગે છોકરાઓને સ્કૂલ વૂલ મોકલી અને સાત થી પાછી સાડા આઠ નવ વાગ્યા સુધી હું પેલા જીમે જ જીમ પર જતી હતી ત્યાંથી નવ સાડા નવ વાગે આવતી તે મારું ફિક્સ હતુંને હવે એું જીમ નથી જતી વેકેશન હતું ત્યારે મેં બંધ કરી દીધેલું તો હવે હું વોક સ્ટાર્ટ કરું છું હવે સ્કૂલો પાછી રી ઓપન થઈ છે એટલે સવારે અડધો એક કલાક વોક કર્યો બચેલું તે રા ઘરે લો એટલે આખા દિવસમાં દસ હજાર સ્ટેપ તો પૂરા કરવા જ જોઈએ
હા એતો છે હવે જરૂરી શ વસ્ત હજ
અને છે ને આ બધા લોકો હા અને બધા લોકો કે છે કે અ આટલા મહિના થી મતલબ એક્સરસાઝ કરીે છે પર કઈ ફરક નથી લાગતો પણ એમને આ નથી ખબર કે આમાં છે ને ધીરજ રાખવાની જરૂરત હોય છે અને નિયમિત રૂપે વોકિંગ ક તો એક્સરસાઇઝ કરવી જોઈએ એ તમને બોડી પરથી તમને નહી ખબર પડશે પણ તમારા અંદર જે સ્ટેમિના છે જે તમે વારે ઘડી થાકી જતા હતા વારે ઘડી આમ તમે ચક્કર આવતા હતા એ બધું એનાથી બંધ થઈ જાય છે
હમ એ તો છે આ બધું કરવાથી તો આમ તરત રિઝલ્ટ નથી મળતું પણ ટાઈમ લાગે પણ હું તો કેવું કે આપને જાતે જ એક વાર એ ટાઈમ શેડ્યુલ બનાવી દ ને આપણને જાતે જ ફેરફાર ખબર પડી જાય કે શું આપણામાં ચેંજસ આવી વ છેું
હ મને મારે મને થોડો શ્વાસ નો પ્રોબ્લેમ હતો હમણાં પણ છે જથી મેં પેલારઝ ચાલુ કરીને તો હવે ખુબ એનાથી ફાયદો થાય છે હવે મે બે થી ત્રણ માળ પોતે જાતે ચડી લઉં છું પેલા આવું કરતી તો મા સાસ ખુલાઈ જતો હતો પણ હવે એવું કઈ નથી થતું હવે હું મારામથી કામ કરલોઉ છું એટલે એ શ ફાયદો છે એ
હ આમ તો ખાયશધ અમે બી આવ મતબ મને બી આમ શોખ છે કે ભાઈ ચાલો કઈ ન આમ બે માળ નું કંઈક કશે જ હોય ને બે માલા ચોડવા ના હોય તો ું લિફ તો નહી વાપરું આમ કેમકે પછી આપણે ટેવાય તૃતીમ અ ત્યાર સુધી તો મે થોડુંક ચાલવાનું ને આમ ચડવાનું થોડુંક વધારે ગમે
હા એજ રાખ આપવાનું જ્યાં ચાલીને કામ થતું હોય ત્યાં ચાલવું જ જોઈએ ત્યાં આપડણે આળસ નહી કરવો જોઈએ
છોકરાને ભી ને એવું જ કરું કેમ કે પછી બાકી
અગર તમારે આ આજુબાજુ હોય તો તમે ગાડીના ના બદલે તમે પોતે ચાલીને જાઓ
ના હું તો ચાલી ને ના ના હું તો હા હું તો શું કરું અહિયા અમારા નજીદીકમાં છે એક આમ સરસ ગાર્ડન બનેલું છે એમ તો ત્યાં તો સવારે સવારે તો હું તો ચાલી ને જાઉં એમની કે ગાડી પછી પણ એક એક વાર જઈએ બે વાર જઈએ તો આપણને પછી ટેવાય જઈએ પછી આપણનમાં ભી ળાસ ભરી જાય એટલે હું તો ચાલીને જ જાઉં પછી તાનું વાતાવરણ જોયું ને એટલુ સરસ
હા અરે સવારે સવારે ગાર્ડન માં જઈએ તો આપણુ મન કેવું પ્રફુલ્લિત થઈ જાય છે લોકોને આપણે જોઈએ તમે જોયા છો જે છે એ પણ ત્યાં આવે છે અને એ લોકો પણ કઈ તો કરે છે આ કરે છે એ કરવી પણ ખુબ જ સારી છે આપણા માટે
ના ના સવારે સવારે તો આમ બ આમ આટલું સારું લાગે ને તાનો માહોલ જોઈએ કોઈ મિટન રમેૈ કોઈ પકડાપ ડી રમે ને કોઈ કોઈ તો એટલા સરસ આમ જોવું ને તો વડીલો કોઈ કોઈ તો આમ મસ્ત ટેપ વગાડે ગરબા વગાડે આટલા મસ્ત આમ સવારે હસી હસીને આમ ગરબા કરે ને એ લોકોને જોઈને તો આમ લાગે કે નહી આપણેે ભી આ વસ્તુ આમ કરવા જોઈએ કે ભાઈ આપણા માટે આપણે કોઈ આટલું તો કરી જ શકીએ
સાચુ કીધુ તમે હવે આખી હવે તો ઉમર એવી થઈ ગઈ છે કે આપણે આ બધું કરવું જોઈએ ધ્યાન રાખવું પડે છે કરવી જ પડે છે
હમ એ તો છે ભાઈ આપણા ટાઈમ ટેબલ બનાવી દેએ તો બધું થઈ શકે આપણા આપણા પર આધાર છે કે આપણે કેવી રીતે આપણી લાઈફ સ્ટાઈલ સુધારવાની એમ બાકી ઘણા લોકો તો એવા હોય બસ ખાઈ પીને આમ બસ આમ શરીર એ આમ કે અમારું શરીર વધે પન અમની વિચારે કે અમારે હું પોતા માટે કરવું જોઈએ આમ દવા લઈ લે હે ગોળી લઈ લે હે આમ વજન ઓછી કરવાની ગોળીને આવું બધું લઈ લે હે પણ એમ ની કે ભાઈ થોડુંક શરીરને કષ્ટ ભી આપવાનું બો જરૂરી છે
હા સાચું કીધું અને છે ને પૂરતી ઊંઘ આપડે જો એક્સરસાાઈઝ કરીએ આમ તેમ કરીએ તો આપણને ખબર ઊંઘ પણ ખુબ સારી આવે અને આપડું કોન્ફિડન્સ લેવલ હોય ને એ પણ વધી જાય છે એના કારણે અને આપ આ આખો દિવસ જે ઘરમા રહી રહી ને આપણે જે અમ કંટાળી જઈએ છે કે પછી આપણે જે સ્ટ્રેસ લેવલ છે એ વધી જાય છે અ એટલે એના માટે પણ છે ને એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે એ કરવી જ જોઈએ આપણે
હા એ તો છે હું પણ આવે મારા છોકરા માટે સાયકલ લઈ એવી મોટી સાયકલ તો હું બી ઘણી વાર ચલાવ સાંજે
હા નહી નઈ ચલાવી જ જોઈએ હા અને ચલાવી જ જોઈએ અને હવે હું રાત્રે વોક માટે જઈશ એટલે હું તમને આવાજ મારીશ એટલે તમે પણ મારી જોડે ચાલજો હવે વગર કઈ બહાને તમારું પણ થઈ જાય મારી પણ થઈ જાયશે વાતો
ના ના ચોક્કસ ચોક્કસ મળીશું આપણે
હા તો હું તમને ફોન કરીશ ઠીક છે
ઓકે ચાલો કઈ ન
હા તો ચાલજો પછી આમ નહી કે નઈ નહી કરવુ આવુ નહી હા
ના ના ના ચો ક્કસ જઈશ સાજ નુ મને થોડુક શું છે કે સાજ નુ અમાર થોડુક કામ ટાઈમ ઉપર થઈ જાય એટલે સાંજનુ ને સવારે તમે મને કયો તેટલી વાર ચાલવા માટે
તો ઠીક છે હું તમ ઠીક છે તો હું તમને સવારે ફોન કરીશ
ઓકે કઈબી
ચાલ ઠીક છે મળીએ
ચલો મૂકીએ